કુદ્ર
કઈ ની મિત્ર બેસી રેવે છે
હમ તમને તો કોલેજ ચાલુ હશે ને તમારી
હા મિત્ર ચાલુ છે
હમ તો... હમણાં તો પછી હમણા તો તમને ખબર જ છે કે વરસાદની હોય ઋતુ જ છે એટલે કે ચોમાસું ચાલુ રહ્યું છે તો એનો તમે અનુભવ તો કરી લેવો જહે બરોબર ને
હા હા મિત્ર
હમ તો તબિયત બધુ સારું છે ને તમારું
હા મિત્ર મારી તબિયત ખુબ સરસ છે
બરાબર ને ઘરની બધી
હા મિત્ર ઘરે પણ બધા સારા છે
હમ તો તમે એમાં જ ફ્રી બેઠા છો કે કઈક કામમાં છો
હા હા મિત્ર હું કઈ કામ કરી રહયો નથી
બરાબર તો ચાલો ને આપડે કોઈ વિષય પર એમ ચર્ચા કરીએ થોડી ઘણી તો તમે પણ એમાં થોડી મને માહિતી આપો અને હું પણ એમાં થોડી ઘણી માહિતી તમને આપીશ તો શું કેવું તમારું
હા મિત્ર હું આપીશ
બરાબર તો જે આપડે અહ વિષય છે વિદ્યાર્થી અને શિક્ષક લોકોનો જે અનુભવ છે એ શાળાનો તો એના વિશે તમે થોડી મને માહિતી આપશો ને હું પણ તમને થોડી ઘણી માહિતી એના વિશે આપીશ તો તમે થોડી મને જણાવશો એના વિશે થોડું ઘણું
હા મિત્ર હું જણાવીશ
હમમ તા જણાવો ને
શિક્ષણ માનવ જીવનનો સૌથી મહત્વ નો આધાર છે શિક્ષણ વિના અધૂરું માનવ માનવામાં આવે છે, શિક્ષણ માત્ર વાંચવા-લખવાનું શીખવતું નથી. પરંતુ વ્યક્તિને સારા સંસ્કાર, શિસ્ત જવાબદારી, નૈતિક વ્યક્તિને મૂલ્યો અને જીવન જીવવાની સાચી રીત શીખવી છે, તો આના વિષે તમારે શું કેવું છે મિત્ર? શું તમે જણાવશો?
હા, મિત્ર તમારી જે વાત તમે કીધી હુ, તો એનું ખૂબ જ મહત્વ છે, પણ જો હું જો કેમ તો એમ આપડે જોવા જઈએ. તો જે શિક્ષણ અને જે એની અંદર જયારે અભ્યાસ કરતા જે વિદ્યાર્થી હોય, ત્યારે એ લોકોનો જે અનુભવ હોય તો એ ખૂબ જ યાદગાર હોય છે મિત્ર. કારણ કે તમને ખબર જ છે, શાળા કોલેજોના જે દિવસો હોય એ આપણને ખૂબ જ યાદ રેહેતા હોય છે. તો હું કહું તો, જે શિક્ષણ જે વ્યક્તિના જીવનનો સૌથી મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે. શિક્ષણ માત્ર વાંચવા-લખવાનું જ નહી શીખવતું પરંતુ વ્યક્તિના જ્ઞાન, કૌશલ્ય, વિચાર શક્તિ વ્યક્તિત્વ નૈતિક મૂલ્યો અને સામાજિક જવાબદારીનું પણ વિકાસ કરે છે. આજના આધુનિક યુગ માં શિક્ષણ વિના સફળ જીવનની કલ્પના કરવી ખૂબ જ મુશ્કેલ છે. ને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ તેમજ ઉજ્જવળ ભવિષ્યનું પ્રથમ પગલું છે. શાળા અને કોલેજમાં મળતા અનુભવો વિદ્યાર્થીઓને જીવનમાં દરેક ક્ષેત્રમાં સર ખા બનાવવા માટે તૈયાર કરે છે. એ તો તમને ખબર જ છે, ની આપડે જોવા જઈએ તો શિક્ષણનું મહત્વ એ ખૂબ જ જરૂરી છે. શિક્ષણ વ્યક્તિને સાચા-ખોટાનો બોધ સમજવાની શક્તિ આપે છે. તે વ્યક્તિમાં આત્મવિશ્વાસ, શિસ્ત, જવાબદારી અને નેતૃત્વ જેવા ગુણો વિકસાવે છે, શિક્ષણ દ્વારા નવી ટેકનોલોજી, વિજ્ઞાન, સમાજ, અર્થતંત્ર અને સાંસ્કૃતિક વિશે